હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
બસ કેમ મજામાં?
બસ શાંતિ છે.
બરોબર શાંતિ હો તો જ બરોબર આ મોસમ એવું ને એટલે એમ થાય કે હાજા નવરા રહીયે તો સારું. ક કે હા વરસાદ હા ચોમાસું હોય ને એટલે એમ તબિયત સાચવવી પડે કોઈકનેમ ઝાડા ઉલટી થઈ જાય કોઈકને તાવ આવી જાય.
હા ખાવાનું રાખવી પડે ને બધું એ.
હા એજ એજ એજ પાને વધારે પડતું પાણી ઉકાળીને એટલા માટે.
ભાજી લાવીએ તો વાર કે ધોવી પડે એ બધું જીવાત હોય ને ચોટેલી અંદર.
હા એ પછી અમે ભાજી તો લાવીએેજ ભાજી વાળું તો લાઈ વસ્તુ ના ખાલી કોથબીરી વ લઈએ પાલક ને બધી બંધ કરી નાખી કીતો મસમ ના ખાઈ એમ લોકો
હા પે કુબી પણ ના લેવાય પેલી એ અંદર કુબી ની અંદર પેલું હોય છે ખબર ને
હા હા ફૂલકોબી ને હાજીવાય ગાડરો બધી
હા એ ઈયાળો આપ પત્તાકોબી પણ એવું જ હોય ને બધું હો પતા કોબી માં હોય બધું અંદર કાણા કાણા વાળી જ હોય કો પત્તા કોબી
હા હા એ વાત સાચી છે. એ બધું ઓછું ખાઈ આ લઈ આવીઈએ તો અમે ગરમ પાણી પેલું કરી નાખી
હા ચોમાસા સરખ તો કઉ તો કઠોર જ ખવાય એટલે ચિંતા જ ના રે
હા એ વાત સાચી અમે ચોમાસામાં કે છે કઠોર વધારે ખાવાનું લખેલું આય તું અંદર હમ એ સાચું હા તો એમ બરોબર હા
હમ
હું એમ કેતી તી કે તમે દશામા નુ વ્રત કરો તમે?
ના અમે નથી કરતા પણ બાજુ માં બધા પેલા કરતા હતા વ્રત.
અચ્છા હા દ હા દસ દિવસ નું હોય.
હા એમાં પણ ઉપવાસ કરવાનું બ ધું એવું હોય સાંજે આરતી કરવાની એ બધું હોય. એમાં પણ જાગરણ હોય સા જી હા આરતી કરવાની બધું પૂજા પાઠ કરવાનું ને બધું દસામા ન મૂર્તિ લાવવા રસ્તા માનીને તો જોય ને એટલે બધું વેચાતી હોય ને બધી એ બજારમાં લઈ ને બધા
હા એ ગુજરાત માં એ બધું વધારે ને વ્રત રાખવાનું ને દશામાનું ને બધું અમારે ત્યાં ઓછું છે ઘણું એટલે ઘણું જ ઓછું હમ
દશામાની મૂર્તિ કેટલી બધી બનાવ જાત જાત જોઈએ ને તો હો આપણે કેટલા મસ્તય મૂર્તિ હત થાય કે કઈ લઈએ કઈ કઈ ના લઈ એવું થાય
હમ એનું મહત્વ નથી ખબર એ હાંઢડીમાં ઊંટમાંથી કેમ બેઠા છે, એ મને એ કીધું ખ્યાલ નથી. અને કરે ને ચોપડી વાંચતા તને ખબર છે ને બારામાં કઈ તને?
ના એવી તો મને જ ખબર મે એ વ્રત કરી નથી એટલે ખબર નથી ખાસ મને. ભ કરતા હોય એટલે ખબર હોય મને હા એ છે ને બસ થાય નને એટલે વચ્ હું કરતી નથી
હા એનામાં તો બપોરેને બધું જમવાનું હોય છે ને એવું નથી કે લસણ પ્યાજ કદાચ નહી ખ લસણ ડુંગળી નહી ખાવાનું હોય પણ આમ બધું જમવા
હા જમે ખરાબ હા જમતા હોય બધા ન કોઈ દસ ઉપસ પણ કરે ન કોરા ન સાંભળ્યું એ બધું હો
અચ્છા ન કે દહી એક ટાઈમે જમતા હશે ને ઘણા લોકો તો રાતે પછી ફરાર કરતા હશેને
હા જેવું જેવું પેલું મંદથી રાખે એવી રીતે કરતા હશે બધા
હા બરોબર એજ મે હા એજ ખબર ને અમે અહિયાં કને કને જોયું નથી એટલે ખબર નથી. પણ એમ ન દસામા ન જોઈએ ને સુસર્જન કરવા જાય દસાામાને તો કેમ જેમને તેમ બધું ઉ લખ નાખે નહી જેમને તેમ પછી પછી
પધરાવી દે જેવું હોય એમ બિચારાને નાખી દે માને
હા એજ એજ હમ દસ દિવસ કેવા ભાવ થી બધી પૂજા
કાદેમાં પડ્યું હોય બધું મૃત્યુ બિચારી એમ થાય કે નામીને બધી પડીઓ હોય મોટી બધી લાવે અ્યારે કે વાસતે ઘાસતે લાવે ને પછી વિસર્જન કરે એટલે ગમે ત્યાં
હા એ છે દસ દિવ દસ દિવસ તો કે એટલી એમ થાય કે એ પ્રેમ ભાવ થી પૂજા કરેને મસ્ત કરે ને પછી તો એમ થાય. કે એ નામું જોવે નહ હને
હવ ગમે ચપાડી ગ વિચારી તો
હવ ન મસ્ત વહેતા પાણીમાંમ નાખીએ હમ એજ એજ કે કન્ટિન્યુ વેતું વેતું પણ હમ બોલો
પછી એના ના ઓગળી જાય તો ચાલે પછી એના ફૂલ છોડવાય દેવાય ખબર હા ગણપતિ ન હોય એવું જ થાય. હા માટીની જ બનાવા
ખ તમે અમે એક જે ઘરે ગણપતિ બેહેરાવી છે ને નાના લઈ આવીએ તો પછી શું કરે બાલ્ટી માં પાણી નાખી ને એના પધરાઈ દઈએ ને પછી પાણી જે પેલું થઈ જાય ગળી જાય ને પૂરી મૂર્તિ પેલી પછી અમે પધા આવેલા હોય ને ઝાડવા એનામ લખી દઈએ એટલે વસ્ટ હા ને ફૂલે સારા નામ બદાવલા થઇ જાય. કે એ ખાદ નું જ કામ કરે ને બધા ફૂલ પણ. તો ફૂલ પછી એના ગમલા હા અમારે ત્યાં બધા એમ કરે છે. હ જાય એટલે બારે હેમ એજ એજ. હા તો હજ અમુકમાં હા અમુકમાં અમે જોઈએ. તો બાર એમ થાય કે બાપરેે જેમને તેમ બધા નાખી દે પછી.
હ રસ્તા પરચય એન તો મુૂર્તિ. બચ બધી એમને પડ સમાન ની તો વધારે પડી ગયો એવી રીતે જેમ તેમ ગમે તેમ ફાયતે મૂકી રે બધા.
હમ હા પરચા તો હશે દસમાં ક કે જે હા મને ભી ના ગમે. ક દશામાને જે રાખતા હશે એ લોકોને પરર્ચા ભી હશે નહી ત તો હું.
હા હા માનતા માન્યું હોય ને એ હા માનતા માન્યું હોય કે મારે આટલું આમ. દસ વર્ષ રાખીશ કેસ તમારું પેલું વ્રતે દસ વર્ષ સુધી તો મારા ઈચ્છા પૂરી થઈ જાય દસ વર્ષ હા બધું હોય ને એવી રીતે. કો પાંચ વર્ષ કે એવી રીતે જેવી જેવી પોહોચે એ પ્રમાણે શતાથી. કરતા હોય બધા એવી રીતે એક પછી. સરરે બધું હમ.
બરોબર અમે.
બ એ
હા એ જે ક ને જેમ ફળતું હશે એટલે માણ બધા હશે ને પરચા માણસ ને મળતા હશે.
હા ત તો બરામા કરતા વયમ કે રાખે પ્રતેસમાનો એટલે
બરોબર એ જ મે જોતી હતી મેં કીધ એ બારમાં પૂછવું મેં કીધું. ત્યાં ગુજરાત માં તો બહુ મહિમા એમ કે દશામાના વ્રતનો એવા તો બીજા ઘણા વ્રત છે કે જે ગુજરાતમાં વધારે થાય છે.
હા ઋષિ પાચમ છે ઋષિ ઋષિ પાચા રાખ બધું હા બધા ના નાના વ્રત ઘણા છે.
હા એટલે અમે હું મારા પિયર પણ હા આવે તો ના એટલે મારામાં પણ ત્યાં છે ને ગુજરાતમાં તોમે ત્યાં નાના હતા ને ત્યાં ઋષિ પાચમ ના દિવસે મેં ત્યાં તળાવ નાહવા જતા તે મને તો ને બધા ઋષિઓની પૂજા કરતા ને પછી ંને એક બેન ને ને નાહવા જતા હતાા ને તો અંદર ડૂબવા લાગ્યા હા પી પછી ત્યાં બધા માં મહારાજ પછી ત્યાં હતાને બધા તો એક બેને તેની સાડી ઉતારી ને એને આમ દૂર ખીમ કે ખેંચીને ઉપર આવી જાય એમ એથી ના જેમ ઉપર આવે ને પાછી નંદ ગરી જાય હમે થય હતું હા પછી ત્યાં ક ન બીજા મહારાજ બધા હા મહારાજ જતા ને બધા એને શું કર્યું કે થોડું દૂર અંદર અંદર ગયા. એ લાકડી હતી ને લાકડી થી પછી બેને કીધું કીધું આ લાકડી પકડ કે લાકડી પકડી પછી એને ખેંચી તે દિવસથી મેં બંધ કરી નાખ્યો. તળાવે નાવા જવાનું.
હાચી વાત ચીકણી હોય ને માટી અંદર હા ચીકાસ વાળી હો એટલે લસી જોય અંદર
તે છોકરી હતી અઢાર ઓગણીસ વર્ષ હા એ અંદર થોડીક વાત ને વળી પાછી અંદર ઘરી જાય ઉપર આવે ને પાછી વાળી અર જાય જાય. એજ વાપરી જોયું ને એટલ બ હા ગબરે. પછી એને બારે કાઢી ને તો એમ એટલી એમ બીગી હતી એમ. મારી મ્મીને કાઈ હા કીધું હું આ બીજી વાર હવે હું નાવા તઈ નહી આવું કીધું મને. થી આવુંકીધું. હું તો પછી કઈ જ નહી આવે અંદરજ વારે થોડું થડું પાણી ભરેઈ લો ને નહીઈ લીધું.
હા એ થોડી અંદર જતી રહીશે વધારે નાવા માટે.
ના ના બઉુ અંદર નથી ગઈ થોડુંક થોડીકજ ગઈ તી અંદર. બધા કિનારીમાં. બધા નાતા હતા પણ ખબર નઈ કેમે એનો પગ ફેસલો ત અમને ડૂબવા લાગી અંદર. સમજણ ના પડી કેમ થયું એજ પાણી એવડું બધું. ના બહુત સારા હતા પજ ઋષિની મને પૂજા મે. કરીએ તે કાને પછી ઘરે આવીને એ વા તા કરીને પછી અમે ચાય ને બધું પીતામ. આમતો ફરાળજો નાપને. એજ સાબુ પેલુંજ ખાવાનું હોય તે ખે બળદ ને કશું. કરેલું ના હ સામું હા.
સામો ખાવાનો હા પણ મને તો ભાવેજ નહી હું તો ખાવુંજ નહી. કશું તો મને બહ આટુંક પડે.
હા એ વાત સાચી. પણ હવે અમારે અહિયાં કાન છે ને બધા પેલા મોરૈઓ આવે ને એ બનાવી ને ખાયલા. સામુમાં ત કોઈ નથી ખાતો હા મોરૈયો ખાય મોરૈયો ને સાબુદણા. એ બનાવેર આવે સામું કોઈ નથી કરતો.
હવે તો શું છે ને જેમ ખા બધું કરતા હોય. પેલા જોવું ક્યાં રહ્યું છે હવે તો હું તો હ જો કશું ના ખઉું હું તો ખાલી દૂધ ને કેળ.
બરોબર હા ના તો અમારે અહિયાં પણ બધા. હમ સરસ લાગે છે છાસમાં બનાવે ને ખાટી છાસ માં. મસ્ત લાગે તે બના હ એ તમામાં છોકરી બધી. બપોરે સામો ખાય રાતે સાબુદાણા બનાવે. ને પછી ફ્રૂટ લઈ લઈએ હા એ.
એ દૂધ માં નાખીને છે બસ એ બીજું કશું ને નાખાય કેળા. ાય સફરજન લાગે તો થોડા એ ખાય ફૂટમાં.
હા હવે તે દૂધમાં નાખીને કઈ સરસ લાગે ફ્રૂટ.
ઠંડું લે ને એટલે આઈસ્ક્રીમ જેવું લાગેને દૂધ ને
મસ હા. એ માર મમ્મી બી એમજ કરતા માર મમ્મી બી એમજ કરતા. એનો ઉપવાસ હોય ને તો દૂધમાં મસ્ત ઘાટું દૂધ હોય ને એમાં સક્કર થોડી નાખી દે પછી કેળા જં જ્યાં સધા નાખે ને સફદ સધા નાખે. ધારીને પછી ફ્ર્રીજરમાં રાખી દે.
હા મસ્ત લાગે ઠંડુ એટલે પેટમાં ઠંડક થઈ જાય આપડે.
હમણાં મા મારા બાબા ને બી ઉમેજ કરી આપું એને મન થાય ને ખાવાનું તો એ સવારને દૂધ ના પી જાય તો એના બાદ દૂધ પડ હોય ને તો પછી પછ એના કેળા હોય કેળા ને એમ કાપીને ફ્રીઝર માં રાખી દઉ પછી એ ચમચી દેખાય. ઠડુ ઠંડુ ને મસ્ત લાગે.
જેને લોકોને કેળા એકલા ના ભાવતા હોય ને તો દૂધમાં નાખીને ખાય ને તો ચાલે. મને તો ઈ બવ ભાવે.
મસ્ત લાગે મને તોમાં જે બ. સક્કર કીણા ભ ખાઉં તો બપોરે રોટલી ખાવા મન થાય મને તો બપોરેમા ર હા કેળા સધારી ને ચકર નાખનેછી રોટલી બેગા ખાવ મ મસ્ત.
હ એ તો હું પણ ખાવું મજા આવે વાળગી ના આટા એ પણ ખાવું હોય. એમાં થોડો પાકેલા કેળય તો પાકેલા કેળાં વધારે સારા લાગે.
તો હું તો પછી દાળ ભાતને કશું ના ખાવં એમજ રોટલી ને કેળા જ ખાવ થોડી શાક હોય તો શાક લઈ લઉં પછી બીજું કશું ના જોય એના ઉપર
હા તો મસ્ત લાગે મ નહી ઉભાવે હ હ હવ મન તો બોઉ ભાવે. મારા છોકરા ઘણા બધા કે આવું ખવાડતું હશે કે આવું કે ના હોય કે બધ બ બનેને કે તમે તો ખાવ કે મમી કે આવ બધું ખાવાય નહી કે
હા હા મ નાાન એતે પેલા પસીલી સકર આવેે હનેમાં રોટલીમાંથી પછી સક્કર ને પછી એને થોું ઘી નાખી ને હું આપે કે ગોળ ઘી ખાઈએ. એના જેમમાં પેલું કરીને હું ખાવું મસ્ત લાગે એ પણ.
ગરમ કરીને.
હા ના ગરમ ના કરે ઘી ગરમ હોય ને એટલે માં પીસેલી હોય એનામાં થોડું સોઈ શકાય ઘી ન હા થોડુંસ ઘી નાખી પછી એમાં બોળગી ના જેમું ખાવું એ મસ્ત લાગે એ હા હા હા દળેલી ખાંડ છે એ જ એ જ.
હા બરોબર હો હું તો ખઉું એ તો કે ઈચ્છા થ દ થઈ લઉ ક્યારેક ચોમાસામાં પેલો ગોળ પેલો એમ ચોમાસામાં ગોળ ફેરલો થઈ ગયો ને એકદમ ચીકણો એટલે જે પે ઉપર એ એટલે પછ ક્યારે એ ખાઈ લો એટલે સારું લાગે
સરસ લાગે તમારા ઘરમાં બધા નને જોવું ને આ બધું શું? ખાવું
મને એવું જ કે મારા છોકરાઓ કે ના બધું મમ્મી તો કે અલગ અલગ ખાતા
હા તોમાં કે મારા ભાઈ ને મારી મમ્મી એ ને મારા ભાઈ ને મારી મમ્મી ને બધું ખાતા ને ત મેમે જોયલું એ મકાને તે મને ભાવે તો આ કેરીને રસમાં બેગ તો થોડું ભાત નાકીન બીખાાવ
હ ભાઈ
તો ને બછી